કેમ છો તમે
મજામાં તમે કેવ છો
હું પણ મજામાં છું તો
તમારો ફેવરેટ તહેવાર કયો છે
મારો ફેવરેટ તહેવાર ઉષ તો નવરાત્રી છે મને બહુ જ ગમે છે માતા રાનીને પૂજા કરવાનું બધું
ઓ કેવી વાત અ સરસ વાત છે મને પણ નવરાત્રી જ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે તહેવાર છે આપડે બને હા એજ આપણા બંનેને એક જ તહેવાર ફેવરેટ છે.
ચાલો ને મને એના વિશે કઈક કેવો ન નવરાત્રી વિશે મને સાંભળવું છે.
હા હા મેં કેવું ને તને તને ખબર નવરાત્રી ના નવ દિવસ પહેલા દિવસે કઈ માતા નો દિવસ હોય એને કયા કલર ના કપડા પહેરવામાં આવે
ને તમને ખબર છે તમે મને સમજાવો ને જરાક મને ગમશે મને બહુ જ ગમે છે નવરાત્રી પણ એ એ એનું નવરાત્રી ગમે તો છે પું વધારે ખ્યાલ નથી બધું બધું ન ખબર છે કેવી રીતે બ ઉજજવય છે બધું ન પર એટલું ખબર છે નવરાત્રીના દિવસ હોય છે અને પૂજા પાઠ કરવાની હો છે.
હા એજ ને હા મેં તને કહ્યું એક નવરાત્રી આવવાની એના પેલા બધા એમ ગલી ગલીઓમાં પંડાલો બાંધી મૂકી કે છે. અને માતા ના કલર શું મૂકે છે અને પહેલા દિવસે છે ને શૈલ પુત્રી મા નો દિવસ હોય છે અને એ દિવસે બધા પીળા રંગના કપડાઓ વસ્ ધારણ કરે છે અને છે ને હા એજ અને બીજો દિવસ જયારે હોય ને ત્યારે માં બ્રહ્મચારણી નો દિવસ હોય છે. અને એ દિવસે બધા લ કેટલા રંગના કપડાઓ પહેરે છે અને ત્રીજા દિવસેમાં ચંદ્ર ઘંટા નો દિવસ હોય અને એ દિવસે લોકો ગ્રે ગ્રે કલર હોય ને એ કલર ના કપડા પેહરે છે ચોથા દિવસે પુષ્પમ અ પુષ પુષ્માન હમ તછ હોય ને એમનો દિવસ આ અને એ દિવસે નારંગી રંગના કપડા કપડાઓ પહેરે છે પછી પાંચમા દિવસે મા સ્કંદ માતાનો દિવસ હોય છે અને એ દિવસે એ બધા સફેદ રંગના વસ્તુ ધારણ- છે અને સાતમા દિવસે મા કાલ રાતિ એટલે કે કા કા કાલી માતા નો દિવસ હોય છે અને એ દિવસે બધા રોયલ બ્લુ કલર ન જે કપડાં હોય છે ને એ વસ્તુ ધારણ કરે છે આઠમા દિવસે મહાકૌરી નો દિવસ હોય અને એ દિવસે તને ખબર બધા કયા રંગના કપડાઓ પહેરે છે.
એના કય રમને પહેરે છે?
ગુલાબી રંગના દિવસે કપડાઓ પહેરવામાં આવે છે. અને નવમાં દિવસ સમા સિ્ધરાથ ત્રી નો દિવસ હોય છે, જે દિવસે જામણી રંગના કપડાઓ પહેરવામાં આવે છે.
આ બધા ડે પ્રમાણે કપડં પહેરશ મને તો ખબર જ નહી હતી કે પેલા દિવસ આવું બધું પહેર મેં તો કોઈ દિવસ કોઈ બી કપડા પહેરી દ ફક્ત નવો હોવો જોઈએ એમ નથી એવું જ લાગતું.
ના ના. બધી માતાના જે જેટલા દિવસ
હા, તો એ પ્રમાણે માતાણીને તો ભોગ જે ચડાવો એ બધું બી ચડતું હશે.
હા હા એ બધું તો એમ બધા છે ને પો પોતપોતાની શ્રદ્ધા ને મ પણ, કોઈ પણ ભોગ બનાવીને ચડાવી મૂકી પણ જયારે નવરાત્રી ચાલતી હોય ને. તો કસી કસે છે ને એમ પુરીઓ તરતા પૂરયો નની તળે છે કોઈ લોકો.
હા એતો છે.
હા, હા એજ નવ દિવસ સુધી માતાના જઘરાતાઓ થાય છે અને ગર બાવ રમે છે, કલરું નાખવામાં કલસો એમ મૂકી છે બધા.
હા એ તો છે નવરાત્રી પર બધા ગરબઓ બી રમે છે ગુજરાતમાં તો ગરવા ફેમસ છે અમદાવાદ ગી ઘરમાં તો બહુ ફેમસ. અચ્ છે.
હા એ છે આપણા આપણા ગુજરાતમાં તો ગરબા એટલે ફેમસ ગુજરાત જો આટલા બધા હોય, ગુજરાતીઓને ગરબા વગર ચાલે જ બધી જગ્યા જશે ત્યાં ગરબા રમાણ સ કર્યો હતો એ લોકોએ તો.
હા તો ગરબા છે ભાઈ ઈ તો નવરાત્ર્રીમાં એકદમ ફેમસ.
હા એજ ને, પછી તને ખબર કે પહેલી એટલે ગરબામાં પહેલાના સમય બધા કેવી રીતે કરતા.
ને તમે જરા કેવો ને.
હા હું ક સવારે અને સાંજે માતાજીની આરતી થતી એટલે પેલા ઘરમાં નવરાત્ર વિના દિવસે, સવારે ને સાંજે માતાની આરતી કરતા પછી ઘરમાં ગરબો સ્થાપી સ્થાપીને ની પૂજા કરવામાં આવતી એટલે કે માટી ન દીવો કે ઘડો મૂકવામાં આવતો ગરબો એટલે ગુજરાતીમાં માટી નો દીવો ઘડો અને જે આપણે એમ કલશ કે તે લોકો ગરબો એમ કે પછી તેઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા ગાતી અને રમતી હોય છે એટલે કે સ્ત્રીઓ પરંપરાગત કપડા એટલે કે ચણિયા ચોડી પછી હા અને પુરુષો ત્યારે કેળઓ પહેરે છે પરંપરાગત વસ્તુ ત્ર અને પછી ઢોલ મંજીરા અને તાળીઓ સાથે ગરબા ડીજે ન હોત ત્યારે આપણા જયારે જૂના પેલા ગરબા રમતા ને ત્યારે ઢોલ ત તાળીઓ સાથે રમતા અને આજના ટાઈમમાં તો આપણે ડી જા ઓ બીજજી સાથે ગરબા રમે તેજ છે કે ક્યા અને તો પહેલા ટાઈમ પર તો ડીસે કા હોતું બધા મો મ ગરબા ગા અને ગરબા જાતે તે ગા તા ડીજે તો જરાક પણ નહોતો ને આજ પણ આ ટાઈમ અને ગરબાઓ કર છે મને એ ગરબામાં જરાય મજા ના આવે
હમ્મ આ તો છે
એમ માનું ગરવું પોતે ગાઈએ તો એ કેટલું રસ આવે એમાં ગરબા કરવાની
ગરબા પહેલા તો એક તો આ આરતી કરવામાં આવે માતાની અને પછી ગરબા પૂરો થાય ત્યારે પણ માતા ની આરતી ઓ કરવામાં આવે છે જો
હા એ તો છે તને ખબર નવરાત્રી મા આમ અહ હમ્મ ઈ જે નવરાત્રી હોય છે ને દિવસ દસ દિવસ તો ભી નવરાત હોય સકે છે પણ એ વાત હર વાત થી મનાવે છે.
હા એજ ને અને પછી જયારે નવરાત્રી ના હા હા પછી નવરાત્ર નવરાત્રી ના નવ દિવસ સુધી હા હા મે કેવ નવરાત્રી ના નવ દિવસ સુધી કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે. નવે નવ દિવસ ના કોઈ કોઈ કોરું ઉપવાસ પણ રાખે છે અને કોઈ કોઈ એકતાણો ઉપવાસ પણ રાખે છે. જે એ સવાર સુધી કઈ પણ ન જમશે પછી રાત્રે મા જે ભોગ લગાવશે તે લોકો એમ ગ્રહણ કરે પ્રસાદ તરીકે તમે કરો કે ઉપાસ?
હા હું તો કવ છું નવરાત્રી કરું છ તે કરયુ છે.
હા હું કરું છું પણ હું નવે નવ દિવસ નથી કરતી નવરાત્રી હું પહેલો અને આઠમો દિવસ જ કરું છું.
હા અને નવ દિવસ પછી તો બધા નવરાત્રી ના જે નવ દિવસ હોય છે ને આપડે જયારે ઉપાસ કરીએ છીએ ને તો નવ દિવસ આપણે અનાજ ની ખાઈએ છીએ અને એ જ અનાજ ને આપણેે દસમા દિવસ બનાવીએ છીએ અને નવ કન્યા ને એ જમાડીએ છીએ. પસી એ લોકો જમી લે છે અને એક છોકરાઓ બી હોય.
હા હા એક છોકરા એક છોકરાને પણ બેસાડવામાં આવે છે અને નવ કન્યાઓ બેસાડે છે. બધા જમવા માટે અને એમાં કયવા છે ને એમ થતું ક્યાંક ડીશ માં પેલું હલવા પુરી હલવો પુરી અને ચણા નું શાક બનાવવામાં આવે છે. અને ખીર પણ હોય છે.
હા પણ નાના નાના છોકરાઓ કોઈ કોઈ નાનાના છોકરો તો ખાય જ ની એમ પ્રસાદ પણ જરાક નઈ ખાય એ લોકોને બેસાડીને હાથ થી ખવડાવવામાં આવે પછી લોકોના પગ ધોવામાં આવે, તિલક કરવામાં આવે એ લોકો થી આશીર્વાદ લેવામાં આવે કન્યાઓ થી
એજ તો બધા છોકરો તો માતા ના રૂપ હોય છે એટલે એ લોકોને જમાડવામાં આવે છે.
હા એ જ ને નવ કન કનયા સાથે નવ માત માતા સાથે એક ભૈરવને પણ બેસાડવામાં આવે છે એટલે કે છોકરું બેસાડે આપણે
બરાબર મેં ઈજ ભૂલી ગઈ હતી કે બાબાને બેસાડવામાં આવે છે.
હા મેં પણ એમ ભૂલી ગેલી પછી અચાનક જ મને એમ યાદ આવ્યું.
કે હવે જયારે અમે બેસાડીએ ને ત્યારે બધા છોકરુ તે નાહલી નાહલી છોકરી હોયને એ દસ વર્ષ કરતી નાહલા હોવા જોઈએ કરને જમવા માટે અને ભૈરવ બાબા બી નાનલા જ હોય છે તે બધા મોટા ની હોય છે ઉમર એ લોક
હા એજ ને અને પછી પાનેરાના પાને પાનેરામાં તો કેટલું એમ રાત્રે ગરબા ગાવા માટે કેટલી ભીડો થાય. અચ્છા ના આઠમના દિવસે તો પારનેરામાં ગરબા પ્રખ્યાત હોય છે આપણા ત્યાં. કે
હુમ્મ એ તો છે નવરાત્રી એમાં જ્યાં જ્યાં મ માતા રાણી નું મંદિર હશે ત્યાં ગરબા તો થાય જ છે ને ગરબા સાથે ભજન, કીર્તન, પૂજાપાઠ એ લોકો નવ દિન માતા રાણી કેમ કે ને કે સાક્ષાત એ ધરતી પર ઉતરે છે અને બધા ને એટલા આપણા સાથે જ હોય છે એમ તો હોય છે જ્યાં નવરાત્રી વગેર બી હોય છે આપણે ધ્યાન બી રાખીએ છે ખ્યાલ બી રાખીએ છે બટ નવરાત્રીમાં સ્પેશિયલ આવી આપણા ધરતી પર આવી જાય છે કે જેમ કે આપણે કઈ કેયે ને મન્નત બી માંગીએ ને કે હા તો એ બી પૂરું થઈ જાય છે આપણે કેવી રીતે માને કઈ કહી શકીએ છે આપડી મમ્માને એવી રીતે માતા રાની બી કહીએ ને એ બી આપડા પૂરા કરે છે.
હા એ જ ને અને પાવાગઢમાં પણ નવરાત્રી ના દિવસે તો કેટલું જગમગ જગમગ થાય છે એમ જેટલા પણ માતાના ધામો હોય છે ત્યાં કેટલું જગમગ થઈ જાય પાવા ગઢ ચોટીલા પછી કયા પારનેરા કેટલા બધા ડુંગ વારો આવે છે અને તો એકદમ અલગ જ
હ નવરાત્રી પછી તો દશેહાનો તો મેળો ભરાય છે તને ખબર?
હા હા. હા એટલે મને એમ તો નહીં ખબર હતી પણ હા એ મેળો પણ ભરાય છે. તને ખબર દસમના દિવસે શું થયું હતું? હા એમ તો તને ખબર જ હશે એવું તો નથી કે નઈ ખબર હોય પણ મેં હા મેં મેં તને કેવું અ દશેરાના દિવસે રામ ભગવાને રાવણ ને માર્યો હતો એ દિવસે એનું વધ કર્યો હતું રાવણનો. હા અને પછી એ લોકોએ રાવણનો વધ કર્યો હ તો અને દિવાળીના દિવસ તે તેઓ પોતાની યાત વન યાત્રા પૂરું કરીને ઘરે આવેલા હતા ચૌદ વર્ષ હ, વનવાસ
હા.
હા હા. હ, એટલે પછી દસમા દિવસે દશ તેરા એમ કરી મૂકે એમ પછી કેટ ટલાક જગ્યાએ તો પૂનમના દિવસે પણ ગરબાઓ ગાય છે. રાસ ગરબાઓ કરવામાં આવે છે. હા, એમ અ અને કોઈકે વાત તો એમ દસ દિવસની નવરાત્રી પન આવે છે, અને કોઈક વાર તો આઠ દિવસની પણ હોય છે, એટલે કે બે દિવસ એક સાથે આવી જાય તો દસ દિવસની નવરાત્રી આવે તો મજા જ પડી જાય છે.
હમ, આપડે માં આપડે પાસે આવી જાય છે તો મજ્જા જ પડી જાય છે ને માં વગર તો કઈ નહીં થી ચાલતું ઘર નહી ચાલતા દુનિયા કેવી રીતે ચાલવાનું.
હા, એજ ને અને ઉપરથી ખબર તે અમાર તા છેને આમ ગરબા અમાર તા મોસ્ટલી બધા તા કરે. ગરબા છે અમાર આપડે રમવા જઈએ ને તો બ્રેક હોય ત્યારે એમ નાસ્તો આપવામાં આવે પાણીઓ રાખ ખવામાં આવે એટલે મજ જા જ આવી જાય.
હમ.
સુધી ગરબાઓ ગાય પણ મને એમ તો પણ એમ જ થાય કે જે લોકો પહેલા ટાઈમ પર જે ગરબા થતા હતા ને એવા હવે જરાક પણ ગરબા દેખ ખાય ને એકદમ અલગ જ હવે તો બધા ગરબામાં તો આપણે અ પુતિને ભૂલીને પાગલ જ થઈ છેને એ ટાઈમ હુ કરે એટલે એટલું, હવે પેલા જેવું રિહ્યું નથી. હને.
બોલો.
હમ, અમે શું ક્યો?
હા, બોલન.
તમને હજી નવરાત્રી વિશે જાણકારી જોઈતી છે કે પછી?
હા, નહીં. બહુ બધુ જાણકારી મળી ગઈ. થેન્ક યુ સો મચ. આ બધું જયારે મારે નવરાત્રી નું જયારે નિબંધ લખવામાં આવશે ત્યારે હુખ ત્યારે હું તને ફોન કરીશ. થેન્ક યુ સર.